હલો, શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો તમે?
હલો.
હલો, જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો તમે?
હા, બધા મજામાં. તમે કેમ છો?
હા, હું પણ બધ તો મજામાં છું ને અમારા ઘરે પણ બધા સારા જ છે. અરે હું તમારી સાથે વાતચીત કરવા માંગુ છું કે હમણા જે તમારી સાથે એમ તો પેલું બજેટ વિશે માગતું કે એ વાતચીત કરવા માંગે પરંતુ જે હમણાં જે ચોમાસા સીઝન આવી રહી છે કે તો જેના કારણે તમે જાણો છો કે આપડા ઘરમાં અને આજુબાજુ જે ગામડાને બધા વસર કરતા લોકો છે તેમને એમ એમ લાગે જે સામાન્ય બીમારી બધી એમ શરદી છે ઉદ્રસ છે ખાસ કરી કરીને અન્ય પ્રકારની એ બધી બીમારી થઈ જાય છે એટલે મારે એજ કણું છે કે આવી બધી પ્રકારની બીમારી એટલે કે આપડે જે ચોમાસા ના સીઝન માં જવું બું પ્રકારનું ગમે તે બહાર નું કે પછી આમ બધું ટેલ વાળું કે પછી પાણી વાળું બધું વસ્તુ આપડે ખાઈએ તો પછી આપણને બધું થવાની શક્યતા વધી જાય છે. એટલે જે ચોમાસા ના સિઝન હશે તેમાં તમે જાણો છો કે જે પાણી એમ તો મોસ્ટલી આગળ એટલે કે આપડા આંગણા માં કે પછી આજુબાજુ કે પછી ઉ પર એ કરે છે અને ઘણા બધા પ્રકારના જીવ જંતુઓ બધું આવે છે અને તેના કારણે આપણને આવી રી તા ની બીમાર થઈ જાય છે એટલે આપડે એનાથી બચવા સારું આપડે તો સારી ફિટનેસ રાખવી જોઈએ અને આપડા શરીરમાં જેટલું વધારે બને તેટલું આપણામાં રોગ પ્રતિકારક શક્તિ વધારે એવી જ ર નને કારણ આપણને રોગ ગમા જવા સામાન્ય બીમારી નહી થાય એમ. અને આપડે આવું બધું બચવા માટે જેમ કે તમે જાણો છો કે આપડા ઘરે જોવું કોઈ બીમાર હોય જેમ કે એમને આજીવન જેવી કે સુગર કે પછી પ્રેશર કે પછી બી પી ની એ બધી એ બીમારીઓ તો પછી આપડે બચત કરેલી ખુબ જરૂર છે. શું તમારા ઘરે જો આવ બધું પ્રકારની બીમારી થાય તો અમે શું કરો છો?
હા, તમે કીધું રીતે અમારે પણ બચતવો વીમો એ વો ઉતાલો છે એટલે એ ખુબ જ જરૂરી છે કે એવા પ્રકારના અમે કરીએ છીએ અને ત્યાં બચત ખુબ જ કામ આવે છે જો બચત ના કારણે ઘણા ઘણા એવા ફાયદા પણ થાય છે હે જો બચત એ ખુબ જ સારી છે અને એ કરવાથી આપણને ખુબ જ ફાયદા પણ થાય છે. જો આપણે બચત કરશું તો આપણને ભવિષ્યમાં કામ આવશે. ભવિષ્યની બચત એ આજે નહીં પણ ભવિષ્યમાં કામ આવશે.
હા, ભાઈ તમારી વાત સાચી છે. એટલે કે એક બચત કરવી જોઈએ કારણ કે કેવી બધી બીમારી થાય જેમ કે આપણને આપડા ઘરે જો કોઈ માડું પડેલું હોય જેમ કે એમને આજીવન બીમારીને એટલે કે લાંબા ગાળી જેમ કે બીપી છે. પ્રેશર છે ને તમને મેં આગળી જણાવ્યું કે આવી બધી પ્રકારની બીમારી હશે તો પછી આપડે બા બચત કરી લે કે કોઈ પાસે આપડે એ આપણને ત્યારે કામ આવી જાય કારણ કે જે તમે કીધું કે બચત અને વીમો. તે આપણે વીમો જો લીધેલો જીવન વીમો તો પછી આપણે લક્ષણ પૂરો પાડે. તે છે આ અને જે આપડે બચત કરી લે શું પછી કોઈ પણ આવો અકસ્માત કે કોઈ અચાનક એવું થઈ પડ્યું તો પછી આપડ કોઈને પાસે પૈસા માગ
હાલો. હાલો. હાલો. હાલો.
એ તો પછી આપડે
હાલો. હાલો. હાલો. હલો.